હાય
શું કર્યું સાજે
આજે કઈ નઈ બસ ભણી ને આવ્યા જ
ભણીને આવીશ તો આજે અમે દાળ ભાત મે એવું બનાવી થઈ ગ્યું
હા
વાત કર
દાળભાતની રેસીપી
હા તે બાફીને બનાવે હા બોલ તું બોલ એને આવડતુજ નથી
ગમે ઈ કેવાનું નાખવાનું બધુંય એવું બધુંય વઘારવાની દાળ લા રાય લીમડો લસણ એવું બધું નાખવાનું પછી, મસાલો નાખીને હલાવવાનું, પછી દાળ નાખી દેવાની બસ એવું કે એટલી
હેપ્પી ન્યુ યર બીજું શું બોલાય
હા અવાજ કટ થાયશ
કપાય હા
હા અવાજ કપાય, શું જયમૂ તમે
હંમેશા જ સ્કૂલ ને એવું બનાવીને
રસગુલ્લાન રેસીપી કયો તો
એ રસગુલ્લા બનાવવાના, એલા ઓલામાં નાખીને એ નરમ લોટ લાવવાનો પછી એને સેવલો કર નાખવાનું પછી ગોલીઓ કરી નાખવાની પછી તાળી નાખવાના એને, હા
તમે ભણો છો, તમ ભણો છો.
ના ભણતી નથી હું. પરણેલી છું હા મારે લગન થઈ ગ્યા.
કેટલું ભણેલા છો તમે.
હું ત્રીજું ભણેલી છે.
ત્રીજું ભણેલા છો ને.
હ હ હ
સારું છે ને.
હા ઉને કૂટવાનું
હા.
હા. બીજી કોલેજ.
બીજું બાકી શાંતિ, તમારે કેમ છે બીજું?
બીજું હારુ છે હુઈ જા હું બોલબી ને કોલ કરું. ઓય હમણા તું
હલો. હા. બોલો બોલો.
કેટલામ ભણે છો તમે?
હે?
કેટલામ ભણો છો?
હું મજામાં.
કેટલામુ ભણો છો તમે, સ્ટડી કેટલું કરો છો?
આઠમું, તમે?
આઠમું, હું દસ દસ ફેલ છું દસમુું ભણીને પછી ઉઠી ગય. હા, મેં ખાધું છે ગવાર બટેટાનું શાક પછી રોટલી, ભાત, છાસ, પાપડ. એવું બધું ખાધું હે. હા, તમે શું ખાધું? બસ મજા છે. હા.
હા.
એવું!
સારું સે ને?
હા હા એકદમ સારું.
હા.
એવું છે. તમે કેટલા ભાઈ બેન છો?
અમે ત્રણ બેનું છે, તમે?
અને ચાર બેનો છે ને એ બે બે ભાઈ છે એટલે ત્રણ બહેનોના મેરેજ થઈ ગયા છે એક ઘરે હું છું અને બે ભાયુ છે.
તમાર મેરેજ નથ થયા કા?
ના હું સિંગલ. હા. એવું છે સ્કૂલે જાવ છો ને ટ્યુશનમાં ને
હા સ્કૂલેને ટ્યુશનમાં તો જાઉં છું જ.
એવું છે પપ્પા આ કામે જાયશે. ને મમ્મી?
મમ્મી ને પપ્પા બંને કામે જાય છે.
હ એવું.
મારા મમ્મી પપ્પા?
મારા મમ્મી કામ જાય છે કામ પર જાય છે પપ્પા ઘરે છે પપ્પાની નોકરી પૂરી થઈ ગય છે રીટાયર થઈ ગયા એટલે એમ ઘરે છે ઈ. અને મ બે ભાયો છે ઈ કામે હા. કામ પર જાય હે. એક કોરટમાં જાય છે અને ઓલા નગરપાલિકામાં જાય છે.
દસમાની પરીક્ષા નો દઈ દેવાય તમારે?
હા દેવાની છે ને, આ પાછી રિપીટર આવેને પછી દે.
હા રહ્યો.
ચાલું છે. હલો. આવે શે અવાજ?
હા. શું કરો છો?
હેલો.
શું કરો છો?
હલો, હલો. નથી આવતો અવાજ, મારો અવાજ આ આવેછ તમારો જ
હા તમારો અવાજ આવે મારો અવાજ આવે જ. હા તમારો અવાજ તો આવે જ મને ચાલુ કુટુંમ તારો અવાજ. હલો. નય અવાજ નથ આવતો, અવાજ આવતો નથી. હાલો.
અવાજ નાથ આવતો, આમાં અવાજ નથ આવતો.